હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
હું પણ મજામે છું તમે કેમ છો?
હા બસ મજામાં છે.
આજે આપડે પાણી ઉપર વાત કરીએ.
હા ચોક્કસ ચોક્કસ. અત્યારે વરસાદ પણ બહુ પડે છે અમારે તો.
હ સાાચી વાત છે. અમારે પણ હાલ જ આયલું. થોડું આયો અને હાલ જ ઉભો રહ્યો છે. ને બહાર ચોકમાં બેઠા છે. વરસાદમાં મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને અત્યારે બેઠા છો. બહાર બહુજ મજા આવે છે.
હેં હા અમારે તો એટલો ફૂલ વરસાદ વરસાદ આવે છે. બધું પાણી પાણી છે અને આ ઘરની બહુ ઘરની બાર ય નથી નીકળાતું એટલો વરસાદ છે.
હ આપ. આપણે વરસાદ ની તો જરૂર છે. પાણી ની તો આપણે વધારે જરૂર છે. એ વરસાદ ના દિવસમાં. હા વરસાદમાં દિવસમાં વરસાદ નહી આવે તો પછી! કે આપડે શું ખાઈએ પછી? વરસાદ આવે ત્યારે બધા ખેડૂતો બધા ખેતી કરે ને
હા સાચી વાત છે. હમ હા અને પાણી
હમ.
હા આપણે કેવું કે વરસાદ આવશે તો જ આપણને પાણી મળશે. પીવાના પાણી! જરુરીયાત વરસાદ થી જ થાય છે, ને પીવું પાણી છે. એ તો આપ આપણા જીવનનો આધાર છે.
બરાબર છે. પાણી બહુ જ મહત્વ છે જે આપડે પાણીની કિંમત બી સમજવી પડે કે જલ હે તો જીવન હે આપણો.
હા હા સાચી વાત છે અને પીવાનું પાણી તો કેવું! કે આપણે પૃથ્વી ઉપર આમ, ભલે છે પણ ત્રણ ભાગનું તો દરિયો છે, એટલે ખારું પાણી છે. પીવાનું પાણી છે એ એક જ ભાગમાં છે એટલે આપણે પાણી નો ખુબ સમજ સમજી ને આપડે ઉપયોગ કરવો પડે.
ઘણા લોકો ઘણા લોકો બહુ જ વેસ્ટ કરતા હોય પોણી નો બી એક ડોલ ની જગ્યા બે બે તણ-તણ ડોલું ઢોળતા હોય કે આપડે પાણી ઘણું છે. પાણી ઘણું છે. પણ પાણી જેટલું જરૂર હોય એટલું જ આપણે વાપરવાનું ને!
હા એજ ને આપણે બહુ સમજીને એનો ઉપયોગ કરવાનો હોય છે. હા શહેરોમાં કેવુ.
હમ.
હમ હમ. શહેરોમાં કેવું હોય છે કે
ભરે માં પાણી ઘરમાં પાણી આવે એટલે લોકો શું કરે? કે નળ ચાલુ ને ચાલુ રાખે. પણ આપણે અમુક.... વિસ્તારોમાં આપણે જોઈએ છીએ. કે બધા બેડા લઈ લઈને પાણી ભરવા જવું પડે છે. ક્યાં, ક્યાં દૂર દૂર તો! આપણે જો આપણા ઘરમાં નળમાં પાણી આવે છે. તો આપણે એવી રીતે વેસ્ટ ન કરવું જોઈએ. અ... હમ નાહવા ધોવામાં અને કપડા વાસણ માં નળ ચાલુ ને ચાલુ રાખે છે. તો એ એવું આપડે બગાડે ન કરવો જોઈએ.
હ. સાચી વાત છે ઘણા લોકો આ વાસણ ધોતા હોય કપડાં ધોતા હોય તો સકલી ચાલુ જ રે. પણ આ બંધ વ તો જાય છે પાણી એ ખબર નથી, પડતી કે ભાઈ આ પાણી આપડે જેટલું જોય. એટલે નળ પાછું ચાલુ કરવાવામાં શું વાંધો છે, આપડે દઈએ પાછું મિનટ લાગે.
એ પછી શું કરે કે ખટા ખટું પાણી ગટર માં જાય નેને બીજું તો કઈ નહી, એટલે અને આપણેે જે ઘરમાં આરો ઓ સિસ્ટમ લગાવીએ છીએ તો એમાં એક બધું પાણી જે નીકળે છે તો એ કેવું કે વેસ્ટેજ પાણી છે તો એ કોઈ કઈ ભરી નથી રાખતું એ બધું એમ જ જાય છે. તો એ પાણીનોો બગાડ જ છે ને.
બગડ જ છે કે મારે બ આ ટોકો ભરેલો છે પણ જ્યાં જેટલી જરૂર હોય એટલું જ ટાકો ભરું છું ભરે એક બે કલાક સવારે પાણી આવે પણ જેટલો જરૂર હોય એટલો લઈને પછી નળ બંધ કરી દઉં. ખાલી ખોટું આપડે ભલે પંચાયત નો આવે છે પણ આપણે નળ બંધ કરી દેવાનું ખાલી ખોટું બેસ્ટ જાય ને પાણી.
હા સાચી વાત છે, એટલે જ ને જવા જ ન લેવું જોઈએ પછી આપણને ખબર છે કે પાણી છે એ આપણેે અત્યારે બચાવશું ને. તો પાણી આપણને બચાવશે અત્યારે તો ઠીક છે, મળે છે ત્યાં સુધી, પણ પછી જે આગળ જતાં એવું કે પાણીની આપણને શોર્ટેજ થવાની જ છે.
બરાબ એ પાણીને વાપરું તેનું બહુ જ મહત્ સમજી ને વિચારી ને વાપરવું પડ પાણી જેતલા બૌ જ વિચારણ કરવી પડે.
હા. અને આપણે આપણા શરીર માટે પાણી ખુબ જ જરૂરી છે કે જો આપણે પાણી પીએ તો જ આપણે જીવી શકીએ છીએ. તો આપણે શુદ્ધ અને સ્વચ્છ પાણી પીવું જોઈએ, કે જેથી આપણે બીમાર ન પડીએ, અને આપણા શરીર ની અંદર સિત્તેર ટકા જેટલા પાણીનો જ ભાગ છે. પાણી છે એ હા આપણા શરીરમાં કેવું કે આપણા તાપમાન છે એ જાળવી રાખે છે. પછી હમ આપણને કબજિયાત રાહત આપે છે કે જો પાણી વધારે પીએ ને તો આપણને કબજીયાતને એવા પેટના રોગો નથી થતા. જો ઓછું પીએ ને તો આપણને ઘણા બધા થાય.
સાચ સાચ આપડે દવાખાને જઈએ તો ડોક્ટર આપડણે પેલો શું કે કે પાણી વધારે પીવાનું જે બાળકો હોય કે આપે હોય મોટા જતા હોય બાળકો જતા હોય બધા એજ કે ડોક્ટર પેલા પાણી વધારે પીવા.
હા એજ ને, જેટલે આપડણે રોજ દિવસનું બે થી ત્રણ લીટર તો પાણી પીવું જ જોઈએ.
હા બરાબર છે સાચી વાત છે તમારે બે લીટર તો ત્રણ લીટર તો પાણી પીવું જ પડે હું પણ પીવ છું તમે પીવું જ છું, તમે પીવો છો?
પીવુ છું, પણ ક્યારેક ભુલાઈ પણ જાય જો આપડે કામ માં ને કામમાં ઘણી વખત આપડે શું કરી આપણને પાણીની અ એવું કે ભૂલી જઈએ પણ ખરેખર એવું ન કરવું જોઈએ. અ આપણે કેવું કે ટાઈમ સર અડધો અડધો કલાક કે પાણી પીવું જોઈએ હવે આ લોકો શું એટલા થઈ ગયા છે ને કે માં પણ એવું પેલું એવો રિંગ ટોન રાખે છે. કે અડધો કલાક થાય એટલે આપણને એ પાણી માટેનો એલારમ કને એવું રાખે છે એટલે શું કે આપણને યાદ આવે કે આપણે પાણી પીવાનું છે.
હા ઘણા લોકો ભૂલી જતા હોય બિચારા પછી એલારામ મૂક પછી બીજું તો શું કરે એના માટે યાદ આવી જાય એમ.
હા અને આપણે ઘણી વખત
હમ હ મારે ભી ઘરવાળા બઉ પાણી પીએ છે એ બે ચાર પાંચ લીટર પીતા હોય દિવસના.
ઓહ તો તો બહુ પાણી પીવે સાચી વાત છે પણ બહુ સારું.
આ મારા છોકરીઓની કે મને પણ કેહે છે ને પાણી તારે વધારે પીવાનું. મિનિમમ ત્રણ ત્રણ લીટર તો પીવાનું જ પીવાનું જ ત્રણ લીટર તમારે વધારે નહી પીવો તો દિવસમાં. ત્રણ લીટર તો તમે પાણી પીવુ જ.
હા એટલે આપણને જે એનાથી યુરીન એવું કઈ ના થાય, આ પછી જે આપણે જો ઘણી વખત કિડની ના રોગ થતા હોય છે તો કિડની માં ઘણા ને સ્ટોન હોય, પથરી કહીએ ને આપણેે તે તો એ લોકો ઓછું પાણી પીતા હોય ને એટલે એ બધું થાય પછી એનો દુખાવો કેટલો થાય પછી એડમિટ થાવું પડે અથવા તો એનું ઓપરેશન કરવું પડે. તો જો આપણે વધારે પાણી પીતા હોય ને તો આ પ્રોબ્લેમ આપણને ના થાય.
અચછા અચ્છા. અ કે પાણી શરીર બહુ જ છે આપડ જેટલું જ એટલે પાણી પીવાનું.
હા એટલે અને ઉનાળામાં તો ખાસ વધારે પાણી પીવું જોઈએ ત્યારે આપણને બહુ પસીનો થાય. ગરમી પડે તો વખત જો આપણે પાણી ના પીએ અને બહાર ગયા હોય. તો આપણને લૂ લાગી જાય છે તો પછી ક્યારેક આપણે ચક્કર આવે માથું દુખે એવું થાય.
બહાર નીકળને તો આપડે આપે ગંગા તો બોટલ લઈ નીકળીએ નહી કે ભ રાસ્તા આ હ. અ તો પસ લાગશે.
હા.
છે
સાચી વાત છે.
ના ના બહુ પાણી જોઈએ.
હા સાચી વાત છે. એટલે પાણી પીવું બહુ જરૂરી છે અને પાણીનો ઉપ ઉપયોગ આપણે કરવો બહુ જરૂરી છે બધી જગ્યાએ. ખેતીવાડીમાં આપણે જોઈએ. તો જો ખેડૂતો છે એ અ પાણી ની ખાસ જરૂર છે. જો પાણી ન મળે તો આપડે. કોઈ પણ પાક ન થાય કે પછી કઈ એ હા એટલે આપણે એ બહુ જરૂરી છે એમ.
પાણી વગર કશું નથી, કે પાણી વગર ખેતી ન થાય ને. આપડે ખેતી નહી થાય તો આપણેને કયોથી મળે, આપણે ખેતી થાય તો આપણે મળે ને.
હા એજ તો કવ કે પાક ન થાય તો આપણને પછી અ ખોરાક કેવી રીતે મળે, એ ન શાક શાકભાજી મળે કે ન અનાજ મળે કે ન કઠોળ મળે. અને બધા વૃક્ષો અને પશુ પક્ષી એ પણ ના જીવી શકે તો પછી આપણે ના જીવી શકીએ એમ.
આ વર્ષે તો બધા રાહ જોતા છે કે, ક્યારે રસાદાર આવે ને ક્યારે આપણે ખેતી કરીએ. જ્યારે વરસાદ આવે ત્યારે ખેતી કરીએ ત્યારે વરસાદની, બહુજ જરૂર છે.
આ વર્ષમાં થોડોક વરસાદ ઓછો છે, હજુ, તો
હા.
સારો વરસાદ હવે પડે તો સારું એના જેવું છે.
હા સારું પડે.
હા.
હ વરસાદ આવે
એટલે.
વરસાદ આવે
હલ હા.
હ હલો આજે આપડે વાત કરીશું તો પાણી આપણે પાણીની
હા, એજ ને એટલે પાણી છે એ આપણા જીવનમાં ખુબ જ જરૂરી છે. અને આપણે એનો ઉપયોગ પણ સમજીને કરવો જોઈએ તો આજે તમારી સાથે પાણી વિશે વાત કરીને ખુબ મજા આવી. પાછા બીજા ટોપિક પર મળશું તો ભલે જય શ્રી કૃષ્ણ, હા. હા હા હા.
હમ હમ.